હા આવાજ.
હા તો આજે આપડે ફાસ્ટ ફૂડ અને ઘરના ભોજન વિશે વાત કરીએ બરોબર.
ક્યા બના વિશે વાત કરીએ.
હા તો ત માટેતે તમારા માટે શું ગમેવે મને પણ ખબર જ છે હવે તો કે આપડે ફ્ટ ફાસ્ટ ફૂડ થોડુંક શરીર માટે સારું નથી તો તમારે માટે શું કરવું જોઈએ ફાસ્ટ ફૂડ ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ
સમજ આપડે જોઈએ તો આપડે ક્યાક હવે કંટળેલા હોય આખો દિવસ ખાતા ખાતા બારનું ને એ બધું ખાતા હોય તો કોક વાર આપડે ચી એટલ કક આપડે એને અલગ થાય તો આપડે મજા આવે. એના માટે ખાવું જોઈએ આકી તમ સારું નથી બધાને ખબર જ છે ને
હા એ વાત તો તમારી સાચી જ છે. કે સારું નથી બાર નનું ખાવું પણ ને આવે તોું જે આ તો કેવું છે ખબર છે. કે હવે ધારો કે તમે જોઈ લો કે હોસ્ટેલમાં રેતા હોય ને કે પીજીમાં રતા હોય એટલા રેતા હોય. તો એ બધા ને ને ઘરનું ભોજન ખાવાની ઈચ્છા વધારે કારણ કેને એમને બહારનું જ ખાવાનું ખાવું પડતું હો એ રોજ
હ
એના કારણે અને આપડે બધાને આપડે બધાને ઘરનું મત હોય છે એની કદર નથી આપણને બહારનું ખાવાની ઈચ્છા થતી હોય છે. એટલે જેને જે ના મળતું હોય ને એને એજ ખાવું ગમતું હોય છે જોવા જઈએ નતું આપડે
હા એ તો મ અમારી સાચી જ છે પણ હવે આપડે કોકવાર મિત્રો સાથે ગયલા હોય બહાર તો આપડે ખાઈએ તો ચાલે હે અચ્છી તે એવું કરીએ ન કેમ નેૈત્રો ને ઘરે બય અને એની સારીું માતો કરતા કરતા ખાવાનું ખાય એવું તો થાય ને એટલે કોક વાર બહાર રહેલા હોઈએ તો ખાઈએ તો ચાલે કે આપડે કે પણ ફરવા ગયા હોય એ કે એવું થાય. ઓ પણ ચાલે પછી કોર મોડું થઇ ગયું એમ ઘરમાં આવતો આવતા આવતા અને થાય એ ન પણ ચાલે
હા એ વાત તો તમારી સાચી વાત છે કે કોઈ વાર કોઈક વાર ચાલે પણ કેટલાક લોકોને રેગ્યુલર ખાવું પડતું હોય છે. તો એના શું કરે એ શું કરી શકે
હા તો એનામાં એવું થાય કે અમુક વાર આપડે મારે જોતા હોય છે કે અમુક એવા હોટલો હોય છે કે ઘરના જ જેવું જ ભજન આપતા હોય છે. કે અમુક તો. ઘરેથી પણ પાર્સલ કરીને મોકલતા હોય છે એવી રીતના પણ હોય છે કેનામે એવું હોય કે આ કે ભખરી હોય. મેડ આગ કે એમ બધા અલગ અલગ ઓપ્શનો હોય બાખરીમાં અલગ અલગ ઓપ્શન હોય કે રોટલા હોય રોટલી હોય. તેમ બધું એને ઘના જ જેવું જોય છેને સારું એવું ખામ બનાવતા હોય તો એ બધું ખાવું જોઈએ
હા એ વાત તમારી સાચી ભણે ને હવે જોુવ તમે કે આ તમે ઓમ જો કવા કો છો એ પ્રમાણે કે ટિફિન સેવા જ કહો છો ને તમે
હા એવું પણ હોય છે અને મારે હોટેલોમાં પણ મળતું હોય છે.
હા એ તો છે તમે હોટલોમાં જઈને ખાવ તો પછી એ તો હોટલ નું જ થઈ ગયું કેવાય ન આમ બહાર ન જ કેહેવાય ને
એવું નથી હોતું કે એનામાં એ મતલબ એને હોટલ એવી હોય કે ખાલી. પડામ બનાયેલું હોય અને પછી એ. ઉલોક એની ઉપર બધુ મન આવતા હોય. પાખરી નોટલો એ બધી ડીઝ હોય ને એ બધું જ હોય મતલબ. હમ બધું એવતા જોય. એવી રીતે આપડે ઘરે માનાતા એવી રીતે.
હા. તો એ વાત તમારી સાચી એવી જગ્યા ઉપરથી આપડે ખાવાવામાંે તો સાચી વાત. અને ક્યાંક ક્યાંક. ટિફિન સેવાઓ પણ ચાલતી હોય છે તો હમણાં વચ્ચે જ મેં સાંભળ્યું હતું કે ગાંધીનગર માં એક ભાઈ રહેતો હતો તે ટિફિનથી મ. ખાતો હતો પણ એને ખાવાનું કઈ ઠેકાણ જ નતું કે. ક્યારેક નોકરીમાંથી જે પ્રમાણે ટાઈમ મળે ને ને બ્રેક મળે એટલે ખાવાનું. થાયને. તો ક્યારેક રાતે આઠ વા પીજી મા ર્યા તો બરોબર એટલે. તે જાયને. તો હવે પીજીમાં તો કેવું કે તમને ટિફિન ના મળે. તમારે ત્યાં જઈને ખાાવ તો તમને ખાવાનું મળે. તો એ બપોર તો એને ખાવા જ ના મળે. અને સાંજે પણ અને સાંજે. પણ એવું જ થાય પાછુ ક્યારેક ક્યારેક જ ખાવા મળે. કારણ કે એમનો નોકરીનો ટાઈમ જ એવો હોય છે કે તે. આઠ વાગે જેવું ઘરે આવે ને ત્યાં સુધી પીજી મને એમાં તો ખાવાનું બધું પતી ગયું હોય છે. એના કારણે એના બપોર પછી મતલબ કે સાંજેના ટાઈમે. જમવાનું ગુ ના મળે.
એ મ સાચી જ છે એને એવું પણ થતું હોય કે. પછી આપ ક્લાસીસ હોય ભણવાનું હોય કોઈ પણ વસ્તુ હોય તો એનું પછી. હ મેને એવું હોય તો પછી. ખા આમાં પણ એવું થતું હોય એટલે એ બધું વાત સાચી તમારે.
હા એટલે ને.
હમ્.
એટલે જ મારું માનવું છે કે એવું છે કે.
હા ત્યારે શું થયું હો ખબર હ કે જે બાળકો હોય ને. એમને બઉ ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ. પા નનું ખાવું છે બન નનું ખાવું છે. તો પછી બાળકો શું માનતા નથી એટલે પછી એના માતા. બ ગમ બધા હોય તો શું કરે કે પછી. બાર નનું એને ઓર્ડર કર દ ત અમે સાંભળ્યું હશે કે સ્વિગી ને બધું છે. કે પછી. એજી એને આધાર એપ્લિકેશનમાંથી આપણેે એને ફડ મંગી. જગ્યા છે બહાર ન અને અત્યારે તો આપડી આજુબાજુને જે. નાના નાના વ્યાપારી છે એ પણ આપણને હવે ડિલવરી ન આપણેે. ઓપ્શન આપતા હોય છે તો એ. બધું એતું જાય છે ઉપરથી ઓછું નથી થતું.
હા એ વાત તો તમારી સાચી જ છે કે આવીુંતે બધું વધતું જ જાય છે. અને તમને આમ જોવા જાવ તો ઘરના ભૂજન માં શું ખાવ ગમે.
નાને તો અ ત્યારે. ઘરે જે આપડે બારે જે બધી વસ્તુ મળતી હોય ને તરે દાબેલી છે કે. સમોસા છે કે પછી એજી. એજી આધારે કોઈ પણ આઈટમ જ આજ બધી ફાસ્ટ ફૂડમાં ઉપયોગી લેવા દ બધી આપડે ઘરે જો મનાવી ને બધા મજા આવે. હ એ જોગયા છે આપડે બાજટલો એ પણ વધારે મજા આવે પછી ભાખરી છે સેવ ટામેટા શાક એ જો આપડે ખાઈએ તો એ પણ વધારે મજા આવે.
હા એ વાત તો તમારી સાચી છે કે આવી રીતે
આપડે બને તેટલું બહારનું જે ફાસ્ટ ફૂડ હોય એ ઘરે બનાવીને ખાઈએ તો સારું એમ ને
પછી એ ને આપડે જે એક ઓપ્શન છે. ગુજરાતીઓ ખાસ કરીને બનાવતા હોય. કે જે બટલી મળી હોય જૂની મતલબ તેને આપડણે વઘારીને બનાવતા હોય એ એ પણ સારું જ છે ને
હા એ વાત તો તમારે સાચી જ છે કે એનાથી શું થાય કે ખોરાક નો બગાડ પણ ના થાય. અને આપડે ખાવાનું પણ થઈ જાય એટલે ઘણી જગ્યા તો હોટલોમાં ને એમાં પણ આવી જાય આપણને કેતા હોય છે કે તમે આટલું ખાવાનું મંગાવો બાકીલું વધારે મંગાવશો તો વધી પડશે. તો આ એક રીતે સારું કેવા અન્નનો બગાડ થતા રોકવા માટે જ આવી રીતે બધા કરતા હોય છે અને કરવું પણ જોઈએ.
હા એજ નઈ એ તો વાત સાચી જ છે ને અને પાછું એવું નથી કે આ બધું ખરાબ છે આ વસ્તુ ફાસ્ટ ફૂડ ને બધી ઓમ તો આપડે ફાયદા માટે છે ને હવે આપણે ઉપર બાર ગયા હોઈએ. તો અમુક કરે ને ખાવાનું બધું સટિંગ નથી થતું તો આપડણે આજ બધી નારીઓ છે એનાથી ખાવાનું ઓપ્શન મળે છે ને. આમ તો કઈ મળતો નથી ને પછી.
અને બીજું કે આપડે આજ ફાસ્ટ ફૂડ ખાઈએ છી એનું કારણ શું છે ખબર છે. વિદેશી ખાવામ વિદેશી ખાવાનું છે આ બધું એના કારણે વિદેશોમાં ને આવી રીતે આપડે જેમ ખાવાનો ટાઈમ આપણે જે બનાવે એ ટાઈમે સર રાધે અને એવો ખાવાનો કોઈના જોડે ટાઈમ નથી હોતો એટલા માટે ફ્રીજમાં બધું સ્ટોર કરીને રાખે અને તરત ફટાફટ ખાવાનું તૈયાર થઈ જાય એવું બધું છે ફાસ્ટ ફૂડમાં. તો એટલા માટે આપણેે એનાથી ધ્યાન રાખવું જોઈએ કે આવું ના ખાઈએ ને આપણે આપણી સંસ્કૃતિ જાળવવા માટે આપડી જે સંસ્કૃતિમાં જે ખોરાક ખાવાનું હોય છે જેમ કે બપોરના ટાઈમમાં ફીક્સ હોય છે દાળ ભાત શાક રોટલી તો આપડે એવું જ ખાવું જોઈએ એમ વાત છે.
અત્યારે બધા એનો જ ઉપયોગ કરતા હોય કે આખો દિવસને એજ ખાય તો બધા મજા બધાને આ એસ્ટ જ એનો આવતો હો પેલા ટેસ્ટ ગમતો જ નથી હોતો.
હા એટલે ને અને હવે તો ઘણી હોટલો પણ એવી રીતે બને છે જેમ કે આપણી સંસ્કૃતિ ઉપર હવે અમારે આપડે પાટણમાં જ છે ને ખબર છે ગુજરાતી પરંપરા થ
હા એ તો છે. હા એટલે એ તો એના માટે એટલે જતા બધા કસ્ટમર જો આવી તો અલગ અલગ આપેલા હોયને આમ તો એ બધા કસ્ટમરો આવે કે કાક અલગ મસ્તુ હશે પણ બધું ખાવાનું બધું તો એક જ જેવું હોય લોકોને એમ થાય કે ભાઈ આ અલગ બન્યું છે તો આપડે જઈએ તો મજા આવે એને કઈક અલગ આઈટમ હોય એવું હોય તો.
હા એ વાત તો તમારી સાચી છે કે લોકોને નવું નવું ખાવા જોઈતું હોય કે. અને હવે તો ખાવામાં તો આપડે શું કેવાય તમે રીલોમાં ને એમાં મેં જોયું છે. કે ફેસબુક ઉપર આવ કે બાહુબલી એવું બધું એવું બધું ખાવાની તો બહુ ઈચ્છા છે. પણ આપડે ક્યાં જોવા મળતું નથી. તો આવી રીતે લોકો નવું નવું ખાવાનું તૈયાર કરતા હોય છે. જેના કરણે ને બધા ખાવા આવે એટલા માટે.
હ આનંદ દેવ ને એવું પણ હોય છે. ને કે અમુક ભાઈ શું ના હોય કે દાવ કેમ કીધું ને તમે આહુ મલી ગયું. એવા જ આમ ખાલી પાડેલા હોય છે. પછી માસ્તુ તો એ નહી જોય ધારો કે મા હોય તે એની આગળ ખાલી કક નામ આપી દે
જંબો દા દાબેલી એવી રીતે પછી ખાવાનું બધું એક જ હોય હમ્મ નોર્મલ દાબેલી હોય કે ઓલી દાબેલી હો બધી એક જ જેવી હોય હમ્મ આમ અલગ આપે બધા કસ્ટમર આવે તો એમને એમ ફાયદો થઇ જાય બીજું કઈ નથી વધૂ
હા એ વાત તો તમારી સો ટકા સાચી કે નામ હોય છે. પણ ઘણી જગ્યાએ હવે તમે સુરતમાં ને એ બાજુ તો નવી નવી વાનગીઓ આવ્યા વચ્ચે હમણાં મેં જીજાજીને ફોન કર્યો હતોને કે અમને તો એ વાનગીઓ ના નામ લીધા ના કે મને ખબર પણ નથી તરત જ ખાવાની
હ પછી આપડે પણ ને એ બાજુ ને વિસ્તાાર કે ફરવા નઈ હોય તો આપણને એમ થાય કે થાય જોઈએ તો આપડે ખબર પડે કક અલગ આઈટમ હોય તો બાકી તો પછી આપડે ને પછી આપડે પછી અમુક ટાઈમ પછી એમ વસ્તુ મળતી જ હોય છે.
હા એ વાત તો છે. જ હવે એમને એક શાક કીધું પનીર નું શાક હતું ચીઝ પનીર શાક
હમ્મ
તો હવે ચીસ પનીર શાક આખું હોય તો એ તો હવે તમે કદી નામે નહીં સાંભળ્યું હોય કદાચ મેં પણ, પહેલી વાર જ નામ સાંભળ્યુ
હને હું હોય તો છે. આપડે હોટલોમાં પણ હા આપણને એટલી બી ખબર હોતી નથી પછી કારણ કે આપડે ખાતા જ ના હોઈ એટલે આપડે વિસ્તારમાં અમુકમ મળતી હોય ને આયટમ તો પણ આપણને ખબર નથી હોતી કે શું છે. નથી કેમ
હા એ વાત તો તમારી સાચી છે. હવે એમને જ કીધું કે તમારે બાજુ ક્યાંક શું હતું બાજી કોન હતું કે કઈ કેવું હતું તો એ તો હજી મે બાજી કોન હતું કે ના કઈક બીજું નામ હતું કોન જ હતું
ભાજી કોને આવે છે ભાઈ ચાઇનીઝ કોન આવે છે
હા હા ચાઇનીઝ કોન તો હવે ચાાઈનીઝ કોન તો મેં પણ હજી નથી ખાધો એ કેવા તમે ખાધેલો છે.